હલો.
હલ
હલો, હા કેમ છો? બસ મજામાં. તમે?
બસ મજામાંમ. શું કરતા તા?
હ હા બસ કામ. અત્યારે તો ફ્રી હતી.
હા હા ઓકે. અત્યારે તો મોસમ એટલી સરસ છે ને કે આપણને ફરવા જવાનું મન થઈ જાય એવું હમ્મ. તમને શોખ છે ફરવાનો?
બહુઅજ.
એક ફરવું કોને ના ગમે.
હા, ફરવું કોને ના ગમે અત્યારે પાછું વાતાવરણ એવું હોય કે વરસાદના મોસમમાં તો ફરવાની બહજ મજા આવે.
હા એજ ના
હા હા હા અમુક અમુક જગ્યા એ એનો અલગ જ મજા હોય છે. અત્યારે જોવા જાય તો આબુને આબુ અંબાજી ને એ બાજુ તો અત્યારે
આબુ છે સાપુતારા છે આવી બધા હિલ સ્ટેશનત્યારે આ મોસમમાં બહુ જ મજા આવે.
હા
એમાં જો થોડો ટાઈમ હોય ને બધી રીતે સેટ થતું હોય તો ઉત્તરાખંડ જઈએ તો તો મોજે મોજેજ હોય છે.
હા એ બાજુ વાત વાતાવરણ એવું હોય અને પહાડી વિસ્તાર અને આમ મજા આવે ફરવાની.
હા હા
હા શિયાળા મધ ઠંડી લાગ હા નવી જગ્યા એ એ ભ મજા જ આવે ને હા શિયાળા માં ઠંડી લાગે. ઉનાળા માં ગરમી થાય તો અત્યારે ચોમાસું જ છે કે જે બેય ત્રણેય ઋતુનું મેન્ટેન કરતું હોય.
હા સાચી વાત છે.
હા!
એટલે સાચી મજા ફરવાની તો આ મોસમમાં જ આવે એ તો સાચી જ વાત છે. અનેને શું છે કે નવી જગ્યા એ જોવાની નવી વસ્તુઓ શીખવાની આ બધી મજા ફરવામાં અલગ છે એમ
હા એની મજા જ કઈક અલગ છે.
હમ
હા!
અને બધી જગ્યાએ ફર વાની અલગ અલગ સ્થળ ની બધી અલગ અલગ ખાસિતો હોય છે.
હા અને
જેમ કે સાપુતારા છે આબુ છે તો ત્યાં શું છે કે કુદરતી સૌંદર્ય ઠંડુ વાતાવરણ ને હરી આ પણ મનને ખુબ શાંતિ આપે હા
હા! હા એજ છે ને ઈ શાંત વિ વિસ્તારમાં છે કેમ કે ત્યાં વાહનો નો અવાજ ન હોય. કઈ ટ્રાફિક કે કઈ જ ઘોંઘાટ ન હોય શાંત વાતાવરણ હોય એકદમ ઠંડી હવા શુદ્ધ વાતાવરણ શુદ્ધ હવા અહિયાંયા તો આપણેે સિટીમાં જોઈએ તો ટ્રાફિકનો ધુવાણા નો અ વાય ફેકેટરી ના બધા અવાજો બ બું આવતું હોય
હા એજ ને તો શું છે કે આ આ અત્યારે જો આ ડિસ્ટર્બન્સ વાળી આ ટેન્શન વાળી લાઈફ થી વચ્ચે થોડો ટાઈમ કાઢીને આપણે ફરી આવી. તો આપણું મન પ્રસન્ન થઈ જાય છે પ્રફુલ્લિત થઈ જાય છે.
હા સમ છ મહિને કે વર્ષે તમે એક વાર જાઓ તો સારું રે
હા એજ ને
હા, મગજ ફ્રેશ થઇ જાય કઈક નવી જગ્યાએ જાય તો નવું નવું શીખવા મળે નવું નવું જોવા મળે
હા અને નવા એક્સપિરિયન્સ પણ થાય.
હા. ને શોખ હોવા પણ જરૂરી છે કે ફરવાનો શોખ હોવો જોઈએ. કેમ કે બધું જાણવું જરૂરી છે કે આપડે અત્યારે ફોન માં તો બધું આવી જ જાય કે શું કઈ જગ્યાએ શું છે. શું નહી પણ જે આપડે અહિયાં જઈને રૂબરૂું આપડણે જે મહેસૂસ કરી એ આપણેે ફોનમાં તો મહેસૂસ ના કરી શકીએ. એટલે હા એટલે જવું જરૂરી છે.
હા એજ ને. અમે પણ જો સાપુતારા ફેમિલી સાથે જવાનું વિચારીએ છીએ. જોઈએ ક્યારે સેટ થાય છે. જન્માષ્ટમી ઉપર વધારે રજા હોય તો વિચારીએે કે ત્યારે શું આપ છોકરાઓને બધાને સ્કૂલ માં છુ્ટટી હોય તો આપણને ઈઝી
હા હ. અમે વિચારીએે છીએ કે રાજસ્થાન બાજુ જઈએ.
હમ હમ.
હા. રાજસ્થાન બાજુ અહિયાં શું કેવાય અલગ અલગ મહહોલ હો એ અલગ અલગ લોકો અલગ અલગ અ વાતાવરણ હોય. ત્યાં ન અલગ અલગ પરંપરા હોય એ લોકોને બધી.
હા એજ ને, અને ત્યાં સુું છે કે ફરવા જઈએ ત્યાં આપણને સૌથી વધુ વસ્તુ ગમતી હોય એ કરવાની બહુ મજા આવે. ત ત્યાં જઈને આપણને, અ ત્યાંના આપણને ફૂડ ન એ બધું બ સ્વાદ માણવો અલગ લાગતો હોય પછી ફોટોગ્રાફી કરવી આપણને ત્યાં બહુ ગમતી હોય, પછી અલગ અલગ સ્થળો ની આપણને યાદી સાચવવી ગમતી હોય.
હા.
એ ફરવાની સાચી મજા તો આજ છે.
હા અને એક રીતે જોવા જઈએ તો આપડા, શું કેવાય. ઈન્ડિયામાં ભારતમાં આપડે સંસ્કૃતિ વાળો દેશ છે. તો યાં અલગ અલગ જગ્યા છે અલગ અલગ રાજ્યોમાં જાય તો અલગ અલગ જ બધું હોય પરંપરા બધાની અલગ અલગ હોય, બધાની બોલી અલગ અલગ હોય. બધાનું ખાવા પીવાનું રહેન સહન બધું અલગ હોય.
હમ.
હા, જોવા જઈ તો આપડાે ઈન્ડિયામાં જ ફરવા જેવું કેટલું બધું છે.
હા સાચી વાત છે ઘણું બધું છે.
હા.
અને આમ જોઈએ તો આપડે ફરવા જઈએ ને તો ફરવાથી આપડું આપું મન અને આપડું શરીર બધું તાજગી તાજગી ફીલ કરે છે. એ અને રોજિંદા જીવનમાં આપણે ટેન્શન માં
હા ને આપડે આ ભાગદોડની જીવનમાં કક સમય કાઢીએ આપડણે પાંચ છ દિનો દસ દિવસનો સમય કાઢીએ આપણા માટે તો સારું. કેવાય કે, અત્યારે જવું જરૂરી છે ક્યાંક.
હા અને ગમે તે જગ્યા આપણે ગયા હોય તો ત્યાંના લોકો સાથે આપણને મુલાકાત અ થાય અને એમની ભાષા એમની સંસ્કૃતિ એમની લાઈફ સ્ટાઈલ આ બધું વિશે આપણને જાણીને કક એના માંથી પણ આપણને શીખવા પણ મળે છે.
હા. ને અલગ અલગ જોવું અલગ અલગ મહેસૂસ બધું કરવું. સારું કેવાય, હા. અત્યારે જો નાની ઉંમર માં છોકરાઓને પણ બધે લઇ જાય. તો એને સારું કેહેવાય કે એ પણ નવું નવું શીખ શીખી શકે નવું નવું જોઈ શકે આગળ એને શું કરવું એ પણ એ લોકોને ખબર પડે. કે કઈ કઈ જગ્યાએ શું શું હોય બધું નવું નવું હોય બધે
હા એ જ ને
ને ફરવાના શોક ઈ હોવા જરૂરી છે.
જરૂરી છે સાચી વાત છે.
હા. પ.
એ તો બહુ સારી વાત છે ફરવા જવું તો
હા ત્યારે આ ભાગદોડની જિંદગી માં થોડુંક ફરવું પણ જરૂરી છે.
હા એ જ નન
હા જો
અને શું છે કે અલગ રાજ્યની ખાસિયત એ ત્યાંની વાનગીઓ ત્યાંના પેરવેસ ત્યાં ની પરમ્ પરા આ બધું આપણને જાણવા મળે અને આપણે દેશની વિવિધતા સમજાઈ. ક્યાંક આપડે જઈએ ને તો
હા. આપણા દેશ વિશે આપને જાણવાનું મજા આવે આપણે. શું કેવાય એમ ઇન્ટરનેટ ઉપર તો બધું ખબર જ હોય આપને કઈ જગ્યાએ શું છે શું નહીં. પણ આપડે જો રૂબરૂ જઈને મહેસૂસ કરએ તો બધારે સારું કેવાય. કે આપને વિસ્તારથી ખબર પડે કે શું છે આપણા દેશમાં. કઈ જગ્યાએ કેવો કલ્ચર છે કઈ રીતે એ લોકો રીએ છે જીવે છે.
હા એજ ના
હા. હ. હ.
અને આપણને આપડા આપડી લાઈફ ના કામની સાથે આપણે થોડુંક ટાઈમ આવો પ્રવા આ ફરવા માટે પણ કાઢીએ
હા.
આપણને થોડીક આમ આનંદની અનુભૂતિ થાય નવી ઊર્જા આવે એવું લાગે. અનેક મસ્ત સુંદર અ આપને યાદ ની ભેટ મળતી હોય એવું લાગે બાકી તો રૂટીન તો રોજ આપડું ટેન્શન વાળું જ છે, સવાર થી લઈને સાંજ સુધી.
હા એ વસ્તુ સાચી છે. કે અત્યારે આપડે જોઈ છેએ કે અત્યારે આપડે. અમ ટાઈમ જ નથી હોતો આપડે એકબીજા માટે કે કઈ પણ ના તો ફરવા જાય તો આપડે ફેમિલી સાથે પણ એટલો ટાઈમ કાઢી શકીએ.
હા એ છે ને કે રોજ બધા પોતપોતાના કામમાં રૂટીનમાં હોય. આપડે એક સાથે ફરવા ગયા હોય તો ત્યારે તો બધા ફ્રી જ હોય છે. તો એકબીજાને ટાઈમ આપી શકીએ અને આપણને ફેમિલી સાથે અ ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળે એમ.
હા હા ઈજ ને તો.
અને આપણને એક નામ અ ફરીને આવ્યા પછી આપણને કંઈક અલગ જ અનુભવ મળે છે એમ.
હા
અ આ એક નવું રિચાર્જ ના થઈ જતું હોય એના જેવું થાય. કે આવીને આપને પાછા રૂટીન કામમાં પણ મજા આવે.
ક હા હા ઈજ ને તો આપને નવી નવી જગ્યાએ જાય તો નવું નવું આપને શીખ ખવા મલ્યું હોય, ક્યાંક જોવા મલ્યું હોય કે આ લોકો તો આવી રીતે જીવે છીએ, રીએ છે તો આપને પણ મજા આવે કે આપડે પણ આવું અમુક અમુક વસ્ તુ એમ થાય કે આપણે પણ આવું કરવાની જરૂર છે.
હા એ અને ત્યારે આપડે ફરવા ગયા હોય ને ત્યારે અમુક કંઈક એક્સપિરિયન્સ તો એવો હોય કે આપણે એને ભૂલી જ ના શકીએ. અ જેમ કે અમે લાસ સાસણ ગયાતા ત્યારે ગીર જંગલમાં સિંહને અમે નજીકથી એટલો નજીકથી જોવાનો આમ અદભુત એક્સપિરિયન્સ હતો ને. કે એ દિવસને આપણે ક્યારે ભૂલી ના શકીએ એવા અમુક અમુક એવા ખાસ દિવસો બની જાય ને.
હા હા એ વસ્તુ સાચી છે. કે આપડે આમ એ અલગ જ સાચી વાત છે એક્સપિરિયન્સ છે હું પણ મહેસૂસ કરી શકું કે સિંહને બાજુમાં જોવો કેટલો સારું.
અદભુત હા એજ ને અને બીજું શું છે કે આપણે નવી જગ્યાએ જઈને નવી પરિસ્થિતિમાં આપણને રેવા રેવાનું શીખવા મળે અને એક આત્મ આત્મવિશ્વાસ અને એક આપને આમ સ્વા આપડો સ્વાવલંબન વધે એવું લાગે.
હા
ઓકે સરસ માં તમારી સાથે વાત કરીને અત્યારે જ ફરવા જાવાનું મન થઈ ગયું છે.
સારું ચલો.
ઓકે ઓકે બાય.
બાય.